હાલો, મારો અવાજ આવી રહ્યો છે તમને? હલો. હા, મારો.
હા, મારો અવાજ તમ હા, તમારો આવે છે. મારો અવાજ તમને આમ સંભળાય છે ને?
હા, મને તમારો અવાજ આવે છે.
નમસ્કાર! કેમ છો? તો તમે
હા હા, મજામાં છીએ. તમે કેમ છો?
બસ, હું પણ મજામાં છું. તો આજે આપણેે શિયાળાની ઋતુ વિષય ઉપર વાત કરીએ.
હા બોલો ને વાત કરીએ આપડે
હા તો સવારે જે બહુ જ સરસ મજાની ઠંડી હતી એટલે મને આજે તરત જ શિયાળાની યાદ આવી ગઈ. કેમ કે, હવા લોકો કેવું કરશે કે, ધીમે ધીમે શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે. તો સવારે બહાર નીકળીએ તો ઠંડી ઠંડી હવા, સરસ મજાનું આપણને વાતાવરણ લાગતું હોય છે એમ.
હા, તમે બરાબર કીધું કે, સવારે મસ્ત સરસ ઠંડુ. વાતાવરણ હોય છે એમાં આપણે જયારે સુતા હોય છે તો ઠંડીના લીધે શું સવારે ઉઠવાનું પણ મન નહી થતું હોય છે અને સવારે ઉઠીને આપણેે બાર તડકામાં થોડાક ઓછા તડકામાં મસ્ત શરીરને તપાવીએ તો આપણને થોડી રાહત થતી હોય છે
હા અને એમાં પણ કહેવું કે ઘણા લોકોને શિયાળાની ઋતુ જે છે એ વધારે ગમતી હોય છે એવું કેવું કે કારણ કે જે છે વર્ષભરની બધી ઋતુમાં શિયાળો જે છે વધારે પસંદ હોય છે કારણ કે આઋતુ તુમાં જે છે વાતાવરણ એકદમ શાંત હોય છે સ્વચ્છ હોય છે અને આરામદાયક પણ લાગતો હોય છે અને ગરમી તો આપણને બિલકુલ થતી જ નથી હોતી એટલે બહાર પણ આપણને ફરવા જવાની જે છે ચાલવા વાની જે છે આવી ઘણી બધી પ્રકારની મજા આપણે માણી શકતા હોઈએ છીએ
હા તો મેં બરાબર કીધું આપણે શિયાળામાં સ્વેટર પરી શકીએ છીએ મસ્ તો સારા સારા કપડાઓ ડબલ કપડાઓ પણ પહેરી શકે છે જયારે ઉનાળામાં એવું નથી હોતું ઉનાળા માં આપણને ગરમી સખત લાગતી હોય છે આપણે પંખા નીચે બેઠા હોય છે તો પણ સૌથી વધારે ગરમી લાગતી હોય છે
હા તમારી વાત એકદમ સાચી છે અને કેવું કે સવારમાં જે ચાલવા જવાની મજા આવતી હોય છે ઘણા લોકો જે છે સવારમાં મોર્નિંગ વોક કરતા હોઈએ છે એટલે ઘણા લોકો કસરત કરતા હોય યોગા કરતા હોય તો આવી બધી પ્રકારની એક્સરસાઇઝ જે છે એ આપણને શિયાળામાં જે છે એ વધારે કરવાની મજા આવતી હોય છે એમ
હા તમે સાચું કીધું અને શિયાળામાં એક સાઇઝ કરવી એ ઘણી સારું છે શરીર માટે પણ સારું છે અને કેટલાક સ્કૂલોમાં પણ શિયાળાની સિઝનમાં કસરતો યોગા એવું બધું દરરોજ કરાવતા હોય છે
પણ સવારના સમયે જે ધીમે ધીમે સૂર્ય નીકળતું હોય છે ઠંડી ઠંડી હવા જે છે એ ચાલતી હોય છે અને ખુબ જ સુંદર લાગે છે અને એમાં પણ એવું કે ક્યારેક તો આપણને ધુમ્મસ પણ દેખાતો હોય છે દૂર દૂર સુધી જે છે કઈ પણ વસ્તુ આપણને દેખાતી ન હોય એટલોું બધો ધુમ્મસ હોય છે
હા તમે બરાબર કધો પણ આ ધુમ્મસ જે હોય છે એ ટાઈમે આપડે થોડી સાવચેતી પણ રાખ વું પડે છે જેમ કે આપણે ગાડીઓ વાહનો ચલાતા હોયએ છીએ તો થોડો હ વગાડતા થોડા ધીમા થી એ ચલાવવો જોઈએ તેથી કોઈ અકસ્માત ના થાય
મ સાચ કે ધુમસ ની મજા પણ આવતી હોય છે એટલું નુકસાન પણ થતું હોય છે એટલે આપણે બરાબર સલામતી થી જાળવવું જોઈએ અને સવાર શિયાળા ની સવારમાં જે છે ઉઠવાની તો વેલું ઉઠવાની વિચાર આવે પણ જોકે આલારમ આપણે રાતે મૂકીને સુતા હોય તો સવારમાં વાઘે ખરા પણ આપણને રજાાઈ છોડવાનું જે છે એ મન જ ના થતું હોય એટલે સ સુતું જ રહેવાનું એમ થાય કે સુતા જ રહીએ સુતા જ રહીએ મારી સાથે પણ આું ઘણી વાર થાય છે
હા તમે બરાબર કીધું કે સવારમાં આપણેે અલારમ રાખે છે તો પણ આપણે રજા માંથી બહાર નીકળવાનું મન નહી થતું હોય છે હું કઉ તો શિયાળામાં હજુ ક ક્યાંક બર ફરવા જવાનું હોય તો એ પણ સૌથી વધારે સારો વિકલ્પ છે કેમકે તડકાઓ ઉનાળામાં શું હોય છે કે ગરમી ના લીધે શરીર ને હાનિ પોહચતી હોય છે ગરમી બહુ હોય છે તો માણસ અ ને ચક્કર આવી જતી હોય છે તો એના કદા શિયાળામાં વધારે સારું પડે છે
અને શિયાળામાં કેવું કે ચા પીવાની જે છે એ મજા જ કંઈક અલગ હોય છે સવાર માં ગરમ ગરમ રજાઈમાંથી માંડ માંડ કરીને બહાર નીકળ્યા હોય અને એમાં પણ પછી જે આપણને ગરમાં ગરમ જે ચા મળી જાય તો આપણી સ સવાર જે છે એ બહુ સારી બની જતી હોય છે અને સવારે ગરમ ચાની સાથે જે અખબાર વાંચવાનો છાપુ વાંચવાનો જે મજા આવતી હોય છે અને સાથે સાથે ગરમ ચા પીવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે
હા તો મેં સાચો કધું અને શિયાળામાં સવારે તો ગમે છે ચા પીવાનું પણ સાંજના ટાઈમે પણ ું જ વધારે ગમે છે જયારે સૂર્યસ્ત ઉદય થતો હોય છે જય્યારે એ ટાઈમે ચા પીવી એને સૂર્યને જોતા જોતા એ પણ ખુબ સારો વિકલ્પ છે
બીજી વાત કે શિયાળામાં આપણે જે છે કેવા કપડાં પહેરવા જોઈએ તો જોકે જેકેટ છે સ્વેટર છે મ ર છે એવા આરામદાયક હોય એવા કપડા આપણે પહેરવા જોઈએ ગરમ આજ ના શરીરને ગરમ રાખે છે લોકો રંગબેરંગે સ્વેટરો પહેરતા હોય છે અને વાતાવરણ પણ જે છે ખૂબ જ ખુશનોુમદપ્ત હોય છે
હા ત મેં બરાબર કીધું અને નાના બાળકોને એવા રંગબેરંગી કપડાઓ પહેરવાના ખુબ જ ગમતા હોય છે અને એને ખુબ જ આનંદ પણ મહેસૂસ થતો હોય છે અને જો આપડે શિયાળામાં બહાર કરવાર માટે પણ સારો વિકલ્પ છે જેમ કે સવારે આપડે બગીચામાં સરોવર કેવી ખુલ્લી જગ્યાએ જઈને થોડી વાર બેસવું થોડું મંદ ને શાંત કરવો મેડિટેશન કરવું એ પણ બહુ જ સારો જ વિકલ્પ છે
અને એમાં પણ જે સૂર્યપ્રકાશમાં બેસવું એ ખૂબ જ સારું છે કારણ કે બપોરનો જે હળવો તડકો હોય છે એ ખુબ જ સારો આરામ આપે છે અને આપડ જે વિટામિન ડી ની જે કમી હોય છે પણ પૂરી થતી હોય છે એટલે શિયાળામાં સૂર્ય છે એ આપડે થોડો થોડો લેવ
હા ત મેં બરાબર કીધું કે શિયાળામાં આપણે સૂર્યપ્રકાશ પણ લેવો જોઈએ જેથી આપણું શરીર નું સ્વાસ્થ્ય જળવાઈ રહે
અને શિયાળામાં કે ઉનાળા કરતાં જે છે શિયાળામાં આપણને અભ્યાસ કરવો પણ વધારે કરમતો હોય છે કેમકે આપણે ગરમી ઓછી લાગતી હોય છે અને ઘણી વખત તો કેવું કે શિયાળામાં જ પરીક્ષા નો સમય પણ આવી જતો હોય છે તો એ સરસ સમયનું આયોજન પણ કરવું પડતું હોય છે એટલે શિયાળામાં જે છે બવજ મજા હો છે.
હા તમે બરાબર કીધું કે શિયાળામાં ઘણી બધી પરીક્ષા આવતી હોય છે. હા નહી ઉનાળા કરતા શિયાળા માં પરીક્ષા હોવી એ વધારે સારું છે. કેમકે ત્યારે છે ને લોકોનું મન સ્થિર હોય છે વહેલી સવારે કિનેરોકો વાંચી શકતા હોય છે અને પછી પરીક્ષા માટે જઈ શકે આરામથી.
અને એમાં પણ કેવું કે રોજ આપણે થોડું થોડું ચાલતા હોઈએ ઘણા લોકો કસરત કરતા હોય છે. અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી હોય છે. કેમકે ગરમ કપડા પહેરવા જોઈએ. પૂલતું પાણી પીવું જોઈએ પછી આ હાર જે છે આપણે સંતુલિત જે લ લેવો જોઈએ અને હળવી હળવી આપણે કસરત જે છે એ કરવીજ જોયે એમ.
હા તમે બરાબર કીધું. અને શિયાળામાં હજુ રાત પણ વધારે લાંબી હોય છે. એટલે આપણને નીંદર અને ઊંઘ પણ આરામથી અને સારી એવી આવી જાય છે.
હા અને તમે કીધું કે રાત લાંબી હોય છે, તો સાંજે જે છે એ પહેલું અંધારું થઈ જતું. હોય છે, એટલે સાંજના કામ જે છે આપણે સમયસર કરી લેવા પડતા હોય છે. અને જો બીજી એક એ વાત છે, કે શિયાળા દરમિયાન પ્રવાસ હોય છે એની તો વાત જ કંઈક અલગ હોય છે, એમ સ્કૂલ લાઈફ આપડે જયારે હોઈય એ ત્યારે પ્રવાસ ક્યારે પ્રવાસ હોયને ક્યારે આપણે જઈએ એની જ રાહ જોતા હોય છે.
હા, તમે બરાબર કીધું કે શિયાળામાં આપડે પ્રવાસ રાખેએ તો એનું ખુબ જ મજા આવતી હોય છે કેમ કે એકદમ સવારનો ધુમ્મસ વાળું વાતાવરણ અને એમાંથી જે સૂર્યનો ઓ આંછો પ્ર કાશ નીકળતું હોય છે. એમાં વાદળ કેટલા મસ્ત રંગબેરંગી થઇ જતા હોય છે. એનો ખુબ જ આનંદ આવતો છે અને એક શાંતિ તાજગી ભરી હવા અને આરામદાયક વાતાવરણ આપણને મળતું હોય છે.
હા અને માં પણ શિયાળામાં જે સૂર્યાસ્ત હોય છે, એ પણ ખૂબ જ સુંદર નજારો હોય છે. કેમકે આકાશની અંદર રંગો બદલાતા હોય છે. એ જોવાનો આનંદ જ અલગ હોય છે એટલે શિયાળાની ઋતુ જે છે એ ખૂબ જ ગમતી હોય છે. તો આજે આપડે ઘણી એવી વાત કરી લીધી તો ફરી મળીશુ કોઈ નવા ટોપીક સાથે તો આકાર તમારો.
હા તમારો પણ ખુબ ખુબ આભાર.